હલો.
આવે છે, આવે છે, તમારો અવાજ.
હા તો આજે આપડે સેના વીશ તો વાત કરીશું જણાઓ.
આપણેે ઇન્ટરનેટ ના શું ફાયદા છે અને શું ફાયદા છે શું નુકસાન નથી ઈ બધા વિશે વાત.
નુકશાન નથી એટલે એ તો ફાયદો જ થયો ને એક રીતે.
એ તો ફાયદો જ છે ને આપણા માટે તો ફાયદો જ કેવાય ઇન્ટરનેટ નો.
હા પણ લોકો ઘણા લોકો એ ઇન્ટરનેટ નો દુરુપયોગ પણ કરતા જ હોય છે.
હા એ તો વાત સાચી તમારી કારણ કે ઇન્ટરનેટ થી અમુક હેન આખો દિવસ બધા સોશિયલ મીડિયાને એવી રીતનો ઉપયોગ કરતા હોય તો એ બધું ખોટું છે.
હા એટલેજ ને. સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા રેતા હોય છે એ એક રીતે ખુબ જ ખોટું જ કેહેવાય. બઉ ખોટું કેવાય ખુબ.
મોબાઈલ કે બધુ હતું ની અહી ઇન્ટરનેટ ને બધું હતું ની તો મોબાઈલ નો ઉપયોગ ખાલી દસ થી પંદર મિનિટ જે ફોનમાં વાત કરવા નું થતું ને એટલું જ થતું અને જ્યાર થી આ ઈન ન્ટરનેટની ઓફરો આવી ગઈ છે ને સારા સારા પ્લાન આવી ગયા છે. તેના કારણે ઇન્ટરનેટ નો ઉપયોગ લોકો અતાર મોબાઈલ નો ઉપયોગ છ છ કલાક થી વધારે કરે છે ઓછો તો છ કલાક તો કરે જ છે. બાકી એનાથી ઉપર કરતા હોય છે લોકો. પચાસ ટકા લોકો તો ક-ક-કરે જ છે.
હા અને હવે તો ફાઈવજી જે અનલિમિટેડ આવી ગયું છે ને એના કારણે લોકોનો ઉપયોગ વધી ગયો છે. અને હમણાં કાક નવા ન્યૂઝ આવ્યા તા સા મે ઇન્સ્ટામાં રીલ્સમાં જોયું. તો ઓમ ન્યૂઝ નતા સાંભળ્યા કે હેને આજે ફાઇવજી અનલિમિટેડ છે ને તો લોકો હોટસ્પોટ કરીને પણ એટલી એટલું બધું ફાઇવજી વાપરતા હોય છે એક જ ફાઇવ જી ફોનમાંથી બધા ફોન હોય ને જે એ અનલિમિટેડ ડેટાનો યુઝ કરતા હોય છે તો એના માટે હવે કંઈક નવું કાઢ્યું હતું તો એરટેલ અને જીઓ હેને હોટસ્પોટ ઉપર પોટ થી ફાઇવજી ડેટા યુઝ નહી થાય એવો નિયમ કાઢ્યો તો બાર. તેએ ખરેખર સાચી વાત છે કે ખોટી વાત.
ના એવું તો હજી મને તો હજી જાણવામાં આવ્યું નથી પણ સા સાચું પણ હોય શકે કારણ કે અત્યારે બધા એટલું બધું વાપરતા હોય પછી કંપની ને શું ફાયદો થાય કેમ બાધા એક જ ઇન્ટરનેટ માંથી આટલા બધા લોકો વાપરે કે ભઈ કંપની વારા ને તો હમ્મ ની સાફ સફાઈ કરવાની આવે ન.
હા એ તો છે વાત વાત સાચી જ તમારી. એટલે જ અ કદાચ આવો નિયમ લીધો હોય બનાવ્યો હોય તો હવે ખબર નહિ હજી મેં પ્રોપરલી આપણેે ન્યૂઝમાં ચેનલમાં આવે કે દિવ્ય ભાસ્કર છે તો એમાં મેં નથ નથી જોયું પણ હેને ઇન્સ્ટામાં રીલસો જોઈ ત્રણ ચાર વાર વીસ તારીખ થી આયરી હમણાં વીસ ગઈ ને તેએ વીસ તારીખ કાલ કાલથી જ છે હવે એ વીસ તારીખ થી ચાલુ થશે એવું કે ફાઈવ જી અનલિમિટેડ વાળા જે છે ને એ બધા પોનતાના ફોન માં વાપરી શકશે ફાઈવ જી પણ બીજાના ફોનમાં જે હોસ્પોટ થી આપતા હતા ને જે એ નહી થાય એવું છે એવું કઈક કર્યું છે સરકારે. હલો કંપનીવાળા
હા એટલે એવું પણ થતું હોય છે. કારણકે હવે બધું હોય ને ઓનલાઈન અભ્યાસ એના માટે ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધી ગયો કારણ કે કોઈ પણ માહિતી મેળવી હોય તો અત્યારે ઇન્ટરનેટ હોય તો તરત જ આવી જાય પેલા એવું બાઘુ હતું ને પેલા બધું જ માહિતી ને એવી રીતે સામે પુચવું પડે એવું બધું કરવું પડતું અત્યારે તો નઈ વિદ્યાર્થીઓ કોઈને પૂછતા જ નથી ડાયરેક્ટ જ ઇન્ટરનેટની અન માહિતી અમુક વાર ખોટી પણ હોય છે અમુક વાર સાચી પણ હોય છે તો પણ લોકો આ ઇન્ટરનેટનો જ ઉપયોગ કરતા હોય છે
હા એ વાત તો તમારી સાચી જ છે લોકો ઇન્ટરનેટનોજ ઉપયોગ કરતા હોય છે ભલે માહિતી સાચી હોય ખોટી હોય અને એનાથી આપડેજ એક મોટું નુકસાન એજ છે કે હવે જો સાચી માહિતી મળે તો તો કોઈ વાંધો નથી પણ ખોટી માહિતી મળે તો આપ. આપડે હેરાન પણ થવું પડે ને.
હા એતો વાત સાચી જ છે, એવું પણ થઈ જાય. પણ હવે બધા સમજતા જ નથી લોકોને હવે ઇન્ટરનેટ નો ઉપયોગ એવી રીતે કરતા હોય. અને અમુક વાર્ધ આ પરિક્ષામાં પાસ. થવા માટે ધારી નહી પણ એને કેમ કે ઇન્ટરનેટ. એમ લખીએ ને કે. અને શોર્ટમાં બધા ક્વેશ્ચન નો આન્સર આપી દે તો આપી દે. તો શું હોય ખાલી એમને જાય ને જોમ વિદ્યાર્થી ને તો એના ઉપર આખું પેપર એ નાખી શકે છે. તો પછી એવું પણ કરતા હોય માઈક્રો બનાવી દે ને. અરીસા પાસ પણ થતા હોય છે, લોકો. એટલે આવું પણ ખોટો ઉપયોગ કરતા હોય છે.
હા એટલે ને એના પાછો આ બધા થી એ સૌથી વધારે દુરઉપયોગ ઇન્ટરનેટ નો. મીડિયા પ્લેટફોર્મ ઉપર થાય છે, કે લોકો રીલ્સો જોવામાં અન એમાં પોતાનો ટાઈમ બગાડે છે. અને ઇન્ટરનેટ નો દુરઉપયોગ કરે છે, પછી ગેમિંગ. ગેમ રમવા માટે એવી રીતે દુરઉપયોગ કરતા હોય છે, તો આ બધું. અટલા માટે કઈક કરવું જોઈએ સરકારે.
એતો વાત સાચી એના માટે કરવું જોઈએ. હા એના મને એવું પણ છે, કે એના ઓપ્શન તો છે, સરકારે એવું કરેલું છે, સોળ થી ઉપર ના. તમે એકાઉન્ટ ના બનાવી શકો પણ અત્યારે શું કરે પણ લોકો. હા છે, એયે ને ખોટી તારીખ પણ નાખી દે. અન એવું કરતા હોય. તો એમણે એવું કરવું જોઈએ કે અત્યારે એને આધાર કાર્ડ ને એ બધું થઈ ગયું છે, તો આધાર કાર્ડ થી જ એકાઉન્ટ? બને અન એવો ઓપ્શન જો આવી જાય ને તો વહી સારું થઈ જાય.
પણ એમાં પછી આપડું જેવા એપ્લિકેશનો છે, જેમ કે ઈન્સ્ટા ને બધી. પ્રાાઈવેટ એપ્લિકેશન છે, ગવર્મેન્ટની તો છે, નહી તો પછી એજ એટલે આ શક્ય જ નથી ને ઑમ જોવા જઈએ તો આપડે.
આપણી ના હાથમાં છે, ને કે સરકાર જો આપણે. ભારત ની અંદર પરમિશનજ ના આપે. તો પછી કંપની બધું કાઢવું જોઈએ. કેમ કે આતો ભારતની અંદર એટલા બધા એકાઉન્ટ છે, કહેવાનો મતલબ બંધ થઈ જાય ને તો. આ જે બધી કંપનીઓ છે, એમનું અરધું. ઓછો થઈ જાય.
અડધો નય એકદમ ઓછો જ થઇ જાય આધા થીય વધારે ઓછો થઇ જતો હશે. કારણ કે કેટલી હવે ભારતમાં તમે જોઓ બ તો દર બે એક. ના તો આવી તે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ હોય જ.
અચ્છા અમુક ને તો બે અ બે એકાઉન્ટ ની ચાર ચાર એકાઉન્ટો હોય છે.
હા એ જ ને મારે પોતાની જ વાત કરું ને હું તો મારે ઇન્સ્ટાગ્રામમાં ત્રણ એકાઉન્ટ છે, બરોબર.
બરાબર એટલે એવું પણ થતું હોય. ચે કે બધાયે એક જ વ્યક્તિને વધારે એકાઉન્ટ હોય તો. એકાઉન્ટો એટલા બધા થઇ જાય ને સંખ્યા કરતા એઉન્ટમાં બાંધી જાય.
હા અને જે બાળકો બનાવતા હોય છે, ને જે પોતાના માતા-પિતા. નંબર ઉપર બીજું એકાઉન્ટ બનાવી દે જે માતા-પિતા ને ના ખબર હોય. એ રીતે એકાઉન્ટ બનાવી દેતા હોય છે. તો એના માટે કરીને અમણાં મેટા એ કાક નવો નિયમ બનાવ્યો અતો કે એમાં કેવું હતું. અજી લાગુ કર્યો નથી. કે એમાં હે ને તમારે એક મોબાઈલ નંબર ઉપર એક જ એકાઉન્ટ બની શકે.
એટલે એ પણ બરાબર છે ને. હા એટલે એવું તો હોઉ જ જોઇએ.
ફેક એકાઉન્ટ જે બનાવતા હોય છે તો ઈરા એક તો બંધ થઈ જાય ફેક એકાઉન્ટ બનવાના. અને બીજું કે જ્યાં નાના બાળકો પોતાના માતા-પિતા ને જોડેથી સંતાયને બનાવતા હોય તો એ. પણ બંધ થઈ જાય કારણ કે હવે એક જ એકાઉન્ટ હોય તો એ માતા નું ચાલું હોય માતા નંબર ઉપર પિતા નંબર ઉપ પ પિતા નું એકાઉન્ટ ચાલુ હોય એકાઉન્ટ તો બધાના હોય ચ છે હવે મોસ્ટલી
હા એ તો મ વાત સાચી તમારી કે એવું થતું હોય છે. એન બાછું એવું પણ કરી શકાય ને અત્યારે કેવું હોય કે બધાને એ ઇન્ટરનેટ ને બધું બૂમ વધારે વધી ગીયું બરાબર એના માટે આજેમ પાસવર્ડ ની મધુ જે છે ને એ બઉ એવું જ સધું હોય છે મતલબ. એક થતું હોય પછી હેક પણ થતું હોય છે. એનાથી આપડી જે બધી માહિતી પણ એમ એજાને જોઇ પોચી જ નતી હોય. હ તો એને મેઇશે કઇ કરવાની જરૂર છે સરકાર ને એ બધાને.
હા એ વાત તો છે અને પાછું કે. કદાચ એવું પણ કરી શકે ને સરકાર. કે આપડે શું કેવાય. બે બેન પ્રતિબંધ મૂકી દ હતો કારણ કે ઘણા દેશોમાં તો એવું છે જ કે હવે. ટિકટોક છે કે એ બધા ઉપર જેમ બન મૂકેલો છે ને. એવી રીતે રીતે ઇન્સ્ટા ફેસબુક ઉપર પણ ઘણા દેશોમાં બેન મૂકેલો છે. તો આપડે ભારત સરકાર એવી રીતે બેન મુકે. તો દેશનાવ દેશ પણ થોડોક આગળ વધી શકે વધારે પ્રગતિ કરી શકે.
હા એ તો વાત એમ તમારી સાચી એમ પાછા જે બધા મેડિયુંમમ બનાય બનાઈ ને બેઠા બેઠા જેમ કમાતા હોય ને તો એ ની એ પણ ઓછું થઇ જાય. ખાલી એક શોર્ટસની અંદ કાઈ હોતું નથી ને એવામ વીડિયો બનાવે ત ફાલતુ વિડિયો. હા એનામાં એક ફાયદો છે કે જે બધા ભણવાના ને બધા વીડિયો તે એ બધું કામ આવે પણ જે અમુક ખાલી એમનેમ નાચતા હોયને. અને એના પણ ફાયસામ મળતા હોય છે તો એમ એ તો બધું ખોટું જ છે ન એ તો આપણને ત કામ પણ આવતું નથી.
હા એટલે જ ને એ તો આપણને કામ પણ આવતું નથી અને પાછું. કે જો સરકાર આ રીતે કે સરકાર ના કરે તો તો મેટા અ જે છે એ કરે કે તમારે જો કોઈ બારનું કંટેટ હશે જો જે નકામું હશે. કન્ટેન્ટ ઉપને તમને ચેનલ બંધ કરી દેવામાં આવશે. મતલબ કે બ્લોગ કરી દેવામાં આવશે તો કદાચ ને બધા પછી કામના વિડીિયો બનાવાનું સરૂ. અ આવી રીતે ફાલતુ વિડીયો બનાવવાનું બંધ કરે પછી તો કેવું હોય કે ખાલી. કોઈ ફોન ની મ્યુઝિક ટન ચાલુ હોય ને વચ્ચે આમ નેટ નો ફોટો વિડીયો ત મૂક દે હવે આમાં બુઝ આવી જાય અનેને બોલો તો હવે આનું
અ કીનો કરીને તેને. આજે બધા મેડયોને બધા મને આવે છે તો એમને કશું. મળતું ના હોયને તો ચાલે હૈસા પૈસા એવું. તો શું એમ કશું મોઘા આવે ને એમને પૈસા ની બધી મળતું હોય પછી કશું. કામ પણ ના કરે નોકરી પણ ના કરે. અને પછી જો બધા હે ને આવું જ કરે ઓનલાઈન ને બધું. પછી એને કોઈ. કામ જ થાય નહી તો આપડું દેશ નુ અર્થતંત્ર. તંત્ર બધું બગાડવાનું જ છે.
હા એટલે જ કારણ કે હવે જો આ જે બનાવે એનો વાંધો નહી પણ એ બનાવે એનાથી કમાણી તો આપણાથી વધારે એ. કંપનીઓને થતી હોય છે બરોબર.
હા એ તો વાત સાચી જ છે ને.
અને આપડો જે પૈસો જે છે એ બહારના દેશમાં જાય છે. તો એના કારણે બહારના દેશોની કંપનીઓ વધે છે એટલે આપણે એક તો સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ જાતે મૂકીય ને તો એ સૌથી સારું.
હા તો વાત સાચી છે ને. અને હવે બધું માછું એટલું બધું આવી ગયું ને આર્ટિફિજાઇન ઇન્ટેલજન્ટ બધું જે છે.
એના કારણે હે ને આ ઇન્ટરનેટ ના ઉપયોગોની બધું બહુ વધી ગયું હે. કારણ કે ગણતરીને સેકન્ડમાં બધી માહિતી આપી દેતા હોય. તો પછી આવી કોઈ માહિતી મેળવવા માટે કોઈ. મહેનત નથી કરતા.
હા એ વાત તો તમારી સાચી છે અને લોકોની વિચારવાની શક્તિ પણ કમજોર થઈ જાય છે.
ઓ આ બધું એટલું બધું વિચારતુ નથી ને પણ એલા એને બધાને. બધાના જે નંબરો છે મોબાઈલ નો નંબર બધાને આવડતા બરાબર. અને અત્યારે તમે કોઈને પણ ઓ છું ત કોઈને આવડતા નથી.
હા પણ હવે મને પણ એવું જ હતું મને. પેલા કોઈના નંબર યાદ નોતા રહેતા પણ હવે હમણાં જે આપણે વાત કરીએ છીએ બરોબર. એના કારણે એમાં નંબર જાતે નાખવો પડે તો એના કારણે બધાને નંબર યાદ રહે. થઈ ગયા મને પણ
હા એટલે એવું પણ થતું હોય છે એટલે ભ‌ઈ એમ. ફાયદો ક‌ઇ ઇન્ટરનેટ નો એટલો બધો પણ નથી પણ જે તમે ખાલી. કામ માટે જો ફાયદો કરો તો સારું છે બાકી એમને પછી નુકસાન છે.
એટલે જ અને પાછું ઇન્ટરનેટ ના માધ્યમથી તો ઘણું પણ એવું.